અલો.
હા તમને આવે છ?
હા આવે છેઈ. તો પછી
તો પછી
તો પછી સમયમાં સૌથી વધુ શું શું શું છે શું દરેક વ્યક્તિ એ જીવનમાં એક વખત પોતાનો બિઝનેસ શરૂ કરવો જોઈ એ?
હા કરવો જોઈએ.
સુ કામ?
એ તો હવે જો અમુક કો લોકોને ના કરવો હોય, આખી જિંદગી જોબ જ કરવી હોય. તો આખી જિંદગી જોબ કરી હકે, એમનું છે ને એવું કોઈને હોય કે ના ધંધો, શરૂ કરીએ તો એવુંવ હોય. એટલે ધંધો સર કર તો બધું બો આપણને મલે કે ના આપડે કોઈને નોકર ના રઈએ એક બાબતે. પોતાના માલિકી ના હોય. કોઈના બંધારણમાં ના રહીએ કે આવુ, બસ એવું.
બરાબર છે એ તો.
તમારો વરસાદ છે સે
શુ?
વરસાદ.
નહી એલ આજે હતો પણ બહુ છાંટા બે ત્રણ દિવસથી એવું પેલા જેવો વરસાદ નથી અત્યારે. તમારે?
અમારે તો આજે પઈરો તો, હમણાં છાતા જ થોડા થોડા શરૂ થ્યા છે, વધારે પડશે તો હું નીચે જતી રઈસ.
એટલે કેવો સારો પડી ગ્યો, કે એવો એમ નેમ તેમ?
હ કાલે મમ્મા, મીન્સ કે મમ્મી કેતા તા કે ખાસું બે થી, ના દોઢ થી ત્રણ, સાડા ત્રણ સુધી ઝપટું મારી ગયું, એવું.
રાતે?
દીવસે પણ અહિયાં હમણાં આયો છે, તમે બોલો મેં નીચે જોગીન લગીન.
તે સમજી ગ્યો કાઈ જ વાંધો નહી, બોલતો રહું કાઈક ને કાઈક. તો બિઝનેસ વિશે તે કંઈક વાતચીત કરીએ આપણે કે શું પછી મે એવું પોતાનો બિઝનેસ શરૂ કરવો જોઈએ. તો આપણે ખરેખર એક વખત તો જીવનમાં પોતાનો બિઝનેસ શરૂ કરવો જોઈએ અને બને ત્યાં સુધી થી શરૂઆતમાં થોડો ઘણો એક્સપિરયન્સ લઈ લેવાય જોબ કે ગમેએ કર તા હોય, તો એક વાર રિસ્ક લઈ લેવાય. કેને કે રિસ્ક ઈઝ બેટર ધેન રિગ્રેટ. પછી અફસોસ કરવો એની કરતા અત્યારે રિસ્ક લઈ લેવું એ વધારે સારું રે. જોવાની નો જોશ હોય એ રીતે હોય, અત્યારે એક વાર સ્ટાર્ટ કરી દઈ બિઝનેસ, થોડીક મહેનત પણ વધારે થાય. પછી એમાં જો સારું લાગે તો કન્ટિન્યુ કરાય. બાકી જે જોબ ને ઈ તમે કરવા ઈચ્છતા હોય, ઈ કન્ટિન્યુ કરી શકાય. એ રીતેે છે જ્યારે તો પછી
તમે મારી સ્કીલ છે એવુ?
શુ?
કઈ નઈ.
ચાલતા ચાલતા ગયોઠિયા પણ નો ખાઈ જાતા હો, ચોમાસાની સિઝનમાં, ચોમાસાની સિઝનમાં તમે કેટલી વાર ઘરોઠ્યા કે લપસી ને પડ્યા પડ્યા છો.
મેં તો નહી પહેરતી મે તો નહી પડતી તમે પડો છો ના
ના હું તો નથી પડતો
લે નહિ પડતી
કેમ કે એવું કે જવાનું ન હોય ને આવા જવાનું કેમ વરસાદ તો પલટ નાવા જાય જ્યાં સ્પેસિફિક નવા માટે જાય, એટલે પડવાનું તો વાત જ ન આવે એમાં. અને ભીનું હોય ન્યા જોઈ કરી ને હાલે એટલે વાંધો ન આવે.
એ તો છે જ.
તો તમે પડ્યા કે એવું કઈ ખરા?
ના, મેં તો નહીં પડતી.
તો વાંધો નઈ તો બરાબર વાત છે. તો ટોપિક ક્યો છો કે
હમ્મ હમ્મ હા. કયું કઈ શોધ તમને બઉ સારી લાગે.
કઈ શોધ સારી લાગે મને શોધમાં તો મોબાઈલ ની રિસર્ચ છે મોબાઈલ બનાવ્યો છે.
હતી ને ગતિ વધારે સારું લાગે મને એમ. કેટલા બધા એમ કામ અલગ અલગ આપણે ઈઝીલી કરી શકીએ. આમ જોવા જએ તો પેલા તમારે બાગ ગામ કે અંધારામાં જવું હોય તો લાઈટ લઇને જવું પડત. તો મોબાઈલ હોય તો ઓટોમેટિક લાઈટ આવી ગયો.
પછી પેલા ના સમય માં કેલેન્ડર ને તારીખ રાખવા પડતા હવે કેલેન્ડરે એ મોબાઈલમાં આવી ગયું. ઘડિયાડે મોબાઈલ માં આવી ગઈ પછી હવે તો. રિમોટ આવતા એસી ના બેસી રિમોટ ન આવતો હોય નથી આવતા પણ અમુક મોબાઈલમાં આવતા લેઝ નહી. તે રિમોટ નું કામ એ કરતા મોબાઈલ.
પણ મને એવું થાય કે લઇટર ના હોત. બરાબર તો તમે મોબાઈલ કેવી રીતે યુઝ કરી શકો એટલે સૌથી સારી શોધ તો આઈ થિંક લાઈટની કેવાય ને.
એતો વા એતો બેસિક રિક્વાયરમેન્ટ છે.
હા તો પેલા તો એનીજ થય ને.
એ તો છે જ તેને. પ એ તો લાઈટ તો નહી હતીને એક સમય ઉર્જા હતી એમ. અને શોધ નો કેવાય ને એમ. કેમ કે જો એનર્જી તરીકે એનર્જી ફોર્મમાં પેલા પાણી પાવા કેવી રીતે. ગમે રીતે યુઝ કરતા.
હમ્મ તો પણ હોય કમ ગમે તે. એ પણ લાઈટ તો કેવાય ફો મોબાઈલ થી બધા કેમ કે ચાર્જર ને બધું તો. હ લાઇટ જ તું પ્રોવાડ કરે ને એટલે.
એક શોધ ક ટાયર ની શોધ છે.
હોત તો.
નને સૌથી ખરાબ શોધ કહો તો તે તમે કઈ શોધને કહો.
સૌથી ખરાબ શોધ.
હા.
સૌથી ખરાબ વૃક્ષોને કાપવા માટેના મશીન. કે બિલ્ડિંગ સ્ટ્રકચર જે બનાવવાના છે ને એ બધું એમ.
મેં તો કહ. શૂન્ય ની શોધ કરાવવા.
એટલે ઓલા આડ્ય ભટ્ટ ને.
ના એમને નહી હવે. આજે સાજે એમ તો એમને જ કરી કે. પણ હવે જો એમને ના કહી એ તો આવે તો કઈ મેથ્સ કઈ આવતર ના એવું થાય. ના અથવા એ ન જોવા દો. જે એક્ઝામ છે ને એક્ઝામ આપવાની હું વાત કહી ને તેમને.
એ બરાબર છે તો સ્કૂલ જ સ્કૂલ ની જેને શોધ તેને ગુરુકુળ હારા હતા.
હમ એ ટાઈમ ના હારા હતા પણ આપડી ટાઈમ ના હવે ઠીક છે. હવે કેવું જો નીટ ના એક્ઝામ ના પેપર પણ કેવા લીક થઈ ગયા ટેલીગ્રામમાં. મને તો આજે ખબર પડી કે ટેલીગ્રામમાં આ બધું ઈનલિગલ હો થાય. એટલે આવું ખબર હતી. પણ મારા ભાઈ મને ડિટેલ માં કીધું કે આટલું બધું અંદર થાય. મે તો સો્ક થઈ એટલૅ જે ટેલીગ્રામમાં. હા એટલે જે ટેલીગ્રામ ના ઓનર છે એમને કઈક લિમિટેશન નહી રાખી.
બેન સિક્યોરિટી બાબતે કઈ વસ્તુ જ નથી એટલે એમાં પછી એવું છે બીજા કોઈને ખબર પણ નનો પડે અંદર શું થાય છે ને. એ તમે ગોતો એ તમને મળી જાય એટલે ઘણી વાત છે એમ.
હમ મન તો આજે મન તો પેલા એવું હતું કે બધા એમ. કે કે ટેલીગ્રામ નહી યુઝ કરવાનું નહી યુઝ કરવા મકુ કેમ નહી યુઝ કરવાનું હોય હું હશે અંદર તો મૂકું. મેં જોય તો નોર્મલ તો મૂકું છે આ તો વોટ્સઅપ જેવું જ છે ને. પછી મને આજે ડિટેલમાં ખબર પડી
એ પછી એવું છે ટેલીગ્રામ ના જે ઓનર છે ને એ પછી એવું છે કે એક જ એવી એપ્લિકેશન છે. કે મારી ટીમમાં મૂન એટલા જ છે. સાત કે આઠ જણા ની ટીમ છે લોકોની. અને એને આખું ટેલિગ્રામ આટલું મોટું સંભાળેલું છે અને એ એથી આગળ કે જે ટેલીગ્રામ. ઓનર છે ને એ પોત તે એની આગળ એન્ડ્રોઈડ ની કીપેડ મોબાઈલ પણ એ પોતે વાપરતો નથી. કીપેડ મોબાઈલ હા અને એ પોતાનું તમે એનું ઓલું ફિઝિકસ બિજીક્સજોવ એટલે. જોરદાર માણસે બોડી બિલ્ડર કેમ હોય એ ટાઈપ એમ. સ્પીચ બી જોવો ખતરનાક મા.
એ જ ને એ લોકો ફોન નહી વાપરતા આપણને મન તો એવું લાગે એકદમ કેવું એડિક્શન ટાઈપ. હોય એવું આપ આપી દીધું.
વાત સ જોબ્ની બધ બ વાતો કરતા એ પોતા ના દીકરા પોને.
એને એવું કીધું અઢાર વર્ષ સુધી એને મોબાઈલ ન અપાય. સ્ટીવ જોબ્સે એના દીકરાને એવુ કીધું પંદર અઢાર વર્ષ સુધી એ પોતાનો ફોન નહોતો આપ્યો ત
હમ પાઈપો મને ખબર છે.
એને બધાને ખબર તો છેજ તને ત્યારે.
એટલે આપડે પણ મે બી એટલો તમે હોય એટલો બધો વેલો યુઝ કર્યો હોય. મેં બી નહીં યુઝ કરે એટલું બધું પણ આજના જે છોકરા હશે તે. પેલો યુઝ કરશે એમ આપડે તો બરાબર જ છે ને એટીન પ્લસ થયા પછી લીધો મોબાઈલ.
પછી તો બરાબર છે. પણ અત્યારે આ નો કહે તો પણ બાળકો પાછળ રહી જાય એવું છે પણ એ હરકો યુઝ. કેમ કરો એની અત્યારે જે થોડીક સમજણ હોવી એ બરાબર.
મે તો એવું કઉ કે જો ખબર પડે. મોબાઈલ સ્ક્રીન ને આ એટીન પ્લસ નહી તયથી મોબાઈલ જ બંધ થઈ જવો જોઇએ એવી એમ. અપડેટ કરાય એ લોકોએ.
તય તો નોટિફિકેશન મોકલો યું આર એટીન પ્લસ. એ તો નાના છોકરો અહીયા પડ દે ને એ વાતતા જ નથી ઓકે ઓકે કરીને જવા દે.
ના પણ આ કેવું હોય. મેં એક મૂવી જોયું તું ખબર ને કયુ મૂવી જોયું હતું એમાં એવું હોય કે. અ મોબાઈલ ભલે બંધ પણ હોય ને તો એનો કેમરા ઓપન હોય. ઓપન હોય કર ને બધું રેકોર્ડિંગ કરતો હોય. એવું હોય રિયલ માં એવું હોય.
એટલે અત્યારે એની માટે ઓલી અત્યારે લેટેસ્ટ જે એન્ડ્રોઈડ વોઇસ આવેલી છે ને એન્ડ્રોડની ફોર્ટીન કે ફફ કેમ આવેલી છે ટ્રેડિંગમાં એમાં અત્યારે અ જે એન્ડ્રોઈડ ની દર વર્ષે સોફ્ટવેર અપડેટ થાય કે નહી અ લેટેસ્ટ માં ફિફ્ટીન કે સિક્સટીન આજુબાજુ હોય છે મને બહુ યાદ નથી
હા.
એન્ડ્રોઇડ એન્ડ્રોઈડનું વર્ઝન છે કે કેવાય ઈ તો એમાં ઉપર તમારું કેમેરો કે માઇક શરૂ હોય ને તો ઉપર ગ્રીન ડોટ આવે.
હમ્મ.
જમણી બાજુ કોર્નરમાં ચાર્જિંગને આજુબાજુ આવતું હોય. હા એટલે એ અત્યારે પણ માઇક આપણું યુઝ થતું હોય એટલા માટે.
એ તો છે એ તો ખબર જ છે મને પણ એવું એ તો નહી.
ન એટલે એમ નહી એટલે એને કરેલું જયારે જય્યારે તમારું માઈક કે કઈ યુઝ થતું હોય કે નહી. ત્યારે ત્યારે તે ઈ આવે.
એ મને ખબર છે. મે એ બી રીતે નહી કેતી અ કઈ મૂવી જોઈતી મે હિના ખા ખાન નું એક મૂવી જોયું હતું. એમાં એ ભાઈ એ રીતે હેક કરે છે ને એ નાનો છોકરો હોય. તો બોલો એનો કેમેરા વેમેરા બધું બંધ હોય.
ઓકે ઓકે હા એબી પિક્ચર મે નથ જોઈ પણ તમે કધું ને હિના ખાન એટલે અમને એ સ્ટોરી અને એ રીલ છે ને જોએલી છે મે.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
અને ફોટાની બેકસાઈડ કરે છે ને એવું કઈ હે.
હા અને એ એ ખાલી એ માટ એની સાથે એવું નહી કરતા બધા બોજન જોડે એવું કરતા હોય. તો મને કે રિયલમાં એવું બધું હશે એટલે રિયલમાં કઈ હેક એવું કરતા હશે.
હાલે રિયલમાં
તો આવુ બ્લેકમેલ શું કરતા હશે પછી.
અને હેકિંગ એ રીતે અને હેકર એમાંય ત્રણ ટાઈપના હેકર આવે એક બ્લેક હેટ આવે, વ્હાઈ હેટ આવે અને ગ્રે હેટ આવે. બ્લેક હેટ હટ હેકર હોય ને એ શું હોય કે ઇનલિગલી કામ કરે. પછી એક વ્હાઈટ હેટ આવે વ્હાઈટ હેટ એટલે એ સરકારી માટે કામ કરતા હોય એ હેકર જ પણ સરકાર માટે જે ઓફિસિયલ કામ કરતા હોય ને આ બ્લેકવાળા હોય ને પકડવા માટે નિવેદન. પછી એક ગ્રે હેટ આવે ગ્રે હેટ એટલે બે ના પિતાશ્રી કહેવાય. એ સરકાર માટે કામ કરે ને એમને એમ એ સરકાર માટેય કામ કરે ને ઓલા માટેય કામ કરે બ્લેકમાં જ્યાં એમ કે વધારે પૈસા મળે ને ન્યાં. અને બેઈનું એને આવડતું હોય એમ હેકિંગ પર કોર્સ કોને કઇરુ.
ટેગનું નામ હાંભળ્યો વેબસાાઈટ ની કઈક બ્લેક હોલ ના. ડાર્ક વેબ કે એવું કંઈક હાંભળ્યું હતું મેં.
ડાર્ક વેબ.
અ રીલસ જ જોઈતી એવી. કઈક કે ડાર્ક વેબ મા ઓપન ની કરવાનું એવું કઈ હું હતું એ ખબર.
એ ડાર્ક વેબ એમ ઓપન નો થાય કોઈથી. ડાર્ક વેબ એટલે એવું કઈક છે જે વેબ બ્રાઉઝર છે ને વેબ બ્રાઉઝરમાં કેટ કેટલું અંદર ડેટા આવેલો હોય તો એ ડેટા જે આપણે સર્ચ કરી હકીયે છે ને. એમ ને એમ કઈ સર્ચ કોની આવી જાય ને એ વેબ બ્રાઉઝર હોય. જે બીજો ડે ડેટા આવી નથી શકતો ને એને બ્લેક આ કયો ને આ શું નામ બોલા હું ભૂલી ગયો.
ડાર્ક વેબ
ડાર્ક વેબ કેવાય એને યસ. એ કેમ બ્લેક હોલ છે બ્લેક? હોલ જેવું પણ બ્રાઉઝર આખું કામકાજ કરે છે જે એનું આપણે નેક્સ્ટ કોલમાં વાતચીત કરીએ બાર મિનીટ થઈ ગઈ છે આપણે.
હમ્મ ચાલો.